તબાય.
જય શ્રી જય શ્રી કૃષ્ણભાઈ બસ. મજામાં છો તમે કેમ છો
આજે આપણે કઈ વિશેષ વિષ વિષયો પર ચર્ચા કરીએ.
કઈ વિષય પર આપણે આ ચર્ચા કરવાના.
નિસફળતા સફળતાની ચાવી છે આ વિષય પર ચર્ચા કરીએ. હમ.
વાહ ભાઈ વાહ શું વિષય તું પસંદ કર્યો છે બહુ જ પ્રેરણાદાયક વિષય છે. જો મારા મતે મેં તને બતાવો કે મને શું લાગે છે ને. તો સફળ વ્યક્તિને, પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક નિ સફળતા મળ્યું જો હોય અને એની નિસફળતા અ થી જ શીખીને આગે બડીને એ સફળતાનો ચાવી, મળ્યો હોય
ઘણા લોકો તો નિ સફળતા આવતા જ હિંમત હારી, જાય છે.
હા, આવો છે, કે બહુ લોકો આવો માને છે. કે જય્યારે પણ લોકો ને નીસફળતા આવે ને એ લોકો માને છે, કે મારો નસીબ ખરાબ છે. મારા તે નહી થશે અને તે બધા છોડીને, સાદુ જીવન જીવવા લાગે છે, પણ એવું નથી જો આજે, તો જોઈએ ને કોઈ પણ એક સફળ વ્યક્તિ હોય એ વગર નિ સફળતા થી સફળતા પર પહોંચાડી નહી, શકે કેમ કે નિ, નિ સફળતાથી આપણને સમજમાં આવે છે, કે આપણનું ગલત શું છે, અને ક્યા જગ્યા આપણે સુધાર કરીને તે. ની સફળતાને સફળતામાં બદલી શકે
હા, પરતુ નિ સફળતા એ અંત નથી કે સફળતાની તરફનુ પહેલ પગલું છે.
હા, બહુ સારી વાત કીધી તમે પણ તું એમ કેવું માને છે.
કારણ કે નિ સફળતા આપણને પોતાની ભૂલો બતાાવે છે, અને તેનેધી ધારવાની તર્ક આપે છે.
એટલે નિ સફળતા એક શિક્ષક ની જેમ કામ કરે ને
એકદમ સાચું જે આપણેે ધીરજ મહેનત અને આત્મવિશ્વાસ શ વિ છે
હ શું દરેક વ્યક્તિને જીવનમા, નિ સફળતા હોય છે, કે મળે
હા કોઈ પણ જા હમેશા સફળ થતો નથી, નિ સફળતા જીવનનો સ્વાાવિક ભાગ છે.
હા, બહુ સારી વાત, કીધી આપડ આપડે કેની સફળતા જ અ એક સ્વાભાવિક ભાગ છે. કારણ કે અ કોઈ પણ જીવનમા, તમે કોઈ ચીજો લેવા માટે આગ વધો છો, તો તમને સફળતા જ મળે જ છે. કારણ કે સફળતા તે શીખીને તો લોકોને સફળતા મળે. અ વિદ્યાર્થીઓ માટેની સફળતા નો શું અર્થ છે, મોટા ભાઈ?
જો પરીક્ષામાં ઓછા ગુણ આવે તો એનો અર્થ એ નથી, કે જીવનમાં વધુ સમાપ્ત થઈ ગયુ એ વધુ સારી તૈયારી કરવાની તર્ક છે.
હમ, ઘણા વિદ્યાર્થીઓ તો પરિણામથી ખુબ નિરાશ થઈ જાય. એટલે એ લોકો લોકો પરિણામથી બહુ, ડર્યા કરે જ્યારે પણ એ લોકો પરીક્ષા આપીને આ ને તો એ લોકોને એવો ડર લાગે કે ફેલ થઈ ગયો તો શું કરવું? અને તમે જોઈ રહ્યા છો, જો આજના માહોલ ચાલે છે. બહુ બધા જે કોમ્પિટેટિવ એઝામ છે. જેમ કે નીટ અને જે અને બાળકો તેમાં જે ને સફળ થાય, ને તો તે લોકો સુસાઈડ કરી નાખી બતાવ એક નિ સફળતા એક પરીક્ષામાં નિ સફળતા મળવાથી એ પોતાનો જા આપી દે છે. પણ તે લોકોને એ નહી ખબર કે એની સફળતાથી એને શીખવી જોઈએ અને જીવનમાં ફરી એવુ ગલતી નહી, થાય સમજીને આગળ પછી, મહેનત કરવી જોઈએ. તો સફળતા તરત જ મળે.
એને સમજવી હોઈએ કે એક પરીક્ષા આખું જીવન નક્કી કરતી નથી. એ લોકો એક પરીક્ષાપવા જ એ લોકો એક પરીક્ષા પાછળ પોતાનો આખી જિંદગી, ને જિંદગી પર લગાવી ગઈ છે, એ લોકો ને સમજવું જોઈએ. કે એક પરીક્ષા એ લોકોની પૂર્ણ જીવનની અ પૂર્ણ જ જીવનની જીવન જીવન નો નિર્ણય લેત નથી, બલકી તે પરીક્ષા પાછળ પરીક્ષા સફળતા પાછળ, તે લોકોને સમજવું જોઈએ કે ભગવાન એ લોકોને હજુ એક ચાન્સવા આપવાનો પ્રયત્ન કરે છે.
હા તો નિસફળતા પછી શું કરવું જોઈએ મોટાભાઈ?
શાંતિથી પોતાની ભૂલ શોધવો. શિક્ષકો ન માર્ગદર્શન લેવું, અને ફરીથી મહેનત કરી તે ભૂલોને સુધાર માવાનો પ્રયત્ન કરવાનું અને હાર માનવો નહી.
બિલકુલ નહીં ક્યારેક પણ આપણને હાર નહી માનવું જોઈએ. આપણને હાર માનીને નિરાશા નહી થવું જોઈએ પણ આપણને એ હાર શીખવી જોઈએ, અને એ ગતીને સુધારીને આપણને આગે વધવું જોઈએ.
શું આત્મવિશ્વાસણા મહત્વનું છે?
હા હા જો પોતામાં વિશ્વાસ રાખી તો ફરી ઉભા થઈ શકું. અરે જયારે તું વિશ્વાસ નહી રાખે કે નહી ભાઈ મારાથી નહી થાય, એવું છે કે અત્યારે મેં હાર માની ગયો, હવે મારો મન નહી થાય કે મને નહી કરવાનું. એમ બધા જો ખ્યાલ આવે, તો તું ક્યારેક પણ જીવનમાં સફળ નહી થ શકે.
હા ઘણા સફળ લોકોની વાર્તાઓ પણ આપને પ્રેરણા આપે છે.
હા તેમની સફળતા પાછળ ઘડીની સફળતાઓ છુપાયેલી હોય છે. આપણે જોઈએ કે જયારે પણ કોઈ સફળ વ્યક્તિ હોય, તો આપણમાં મનમાં શું ચાલે છે કે શું આપે પણ એટલા સફળ હોય તો કેટલા મજા આવે, પણ આપને એ નહી જોવાતું, તો કે એ સફળતા પીછે એ બહુ બધાની સફળતા મેળ્યો છે. પણ એ સફળતા તો રોક્યો નહી, પોતાનો આત્મવિશ્વાસ આગળ કરીને એની સફળતા ને સફળતામાં બદલી નાખ્યો.
શું પરિવારનો સહયોગ પણ જરૂરી છે?
હા ચોક્કસ પરિવાર અને મિત્ર નું પ્રોત્સાહન મુશ્કેલ સમયમાં ખુબ મદદરૂપ બને છે કારણ કે, જયારે આપણે નિરાશ હોય ને. તો આપણને એક ડર એ પણ સતા તો કે મારા પરિવાર મારા વિશે શું શોધશે કે મે ફેલ થઈ ગયો. પણ જયારે આપણા પરિવાર વાળા આપણને એ આપે કે નહી ભાઈ થાય અને સફળતા જિંદગીનો એક ભાગ છે. તો આપણને બહુ સારું લાગે અને આપણા માટે ખૂબ મદદરૂપ બને છે.
બ શું નિ સફળતા માણસને વધુ મજબૂત બનાવે છે?
હા હા મુશ્કેલીઓમાં સામનો કરનાર વ્યક્તિ વધુ અનુભવી અને આત્મવિશ્વાસી બને છે.
ઘણા લોકો નિ સફળતાને શરમથી શરમની વાત માને છે.
એ ખોટી માન્યતા છે. શરમ તો પ્રયત્ન ન કરવાનો હોવો જોઈએ, તું પ્રયત્ન કરીને આગળ વધ વધ કોશિશ કરે છે, તારાથી ગલતી થાય, તો ની સફળ થાય એ બહ બધો છે, પણ જે વ્યક્તિ તારો ઉપર મજા ઉડાવે છે એ તો પ્રયત્ન જ નહીં કરે, એટલે જે શરમ એ નિશ પડતામાં નથી શમ એના માટે છે જે પ્રયત્ન પણ નથી કરતો.
ખુબ સુંદર વાત કીધ તમે મોટા ભાઈ.
આભાર આભાર મોટાભાઈ શું મહેનત. અને ધીરજ એ સફળતા ને. પડતામાં બદલી શકે.
જરૂર સત પ્રયત્ન કરનાર વ્યક્તિ એક દિવસ જરૂર સફળ બને છે.
બઉુ સારી વાત એટલે કે સફળતા એક દિવસમાં નથી મળતી સફળતા બહુ બધા ની સફળતા ને જોડીને બને છે
હા તે સત મહેનત. ધીરજ અને શીખવાની પ્રક્રિયાનુંું પરિણામ છે આજે. આ ચર્ચા મને સમજાયું કે નિ સફળતાને જીવનનોો અંત નથી. હમ.
હા એકદમ સાચું વાત છે તમે સફળતા થી આપણને હારવી નહી જોઈએ. અને સૌથી મોટી વાત ને સફળતાથી ડરીને આપણને એવું નહી કે સુસાઈડ કરીને. મ જ આપને એવું કઈ સોચવું જોઈએ કે ન સફળતા ને. કેવી રીતે મેં કઈ જગ્યા મહેનત કરીને આગળ વધવું તો આની સફળતા ચાલી જાય. આ રીતે આપણેની સફળતા ને દૂર કરીને સફળતા મેળવી શકે.
એકદમ સાચુંતા સફળતા એક નવી શરૂઆત કરવાની. તર્ક છે.
હા. એ સફળતા થી આપણને એવું નહી સચવું જોઈએ કે ચાલો મારો જિંદગી નો અંત થઈ ગયો. સફળતા જેમ તમે કહ્યું કે એક નવી શરૂઆત ન છે. એટની સફળતાથી આપણને નવું તર્ક કરવું જોઈએ. અ જોની સફળતા તને મળે ને. તને જો તારું વિઝન કહેવાય એ વધુ મજબૂત બને જાય એટલે તને સમજમાં આવી જાય. કે મને શું કરવાનું છે.
હા આજે થી આપડે ચારેક પણ નિ સફળતા થી ડરશું નહીિ. નિ સફળતા દશું નહી અને નિ સફળતા થયા પછી.. તેના ભૂલ અને ભૂલ ભૂલને સમજી તેને સુધારવાનો પ્રયત્ન.. મકાાલ.. કરીશું અને સફળ બનવાનો પ્રયત્ન કરશું એટલે બ સફળતાથી.. ભય ડરવાનું નથી ની સફળતા ને પોતાની અ ભૂલોને સ્વીકાર. ભૂલોને સુધારવા માટેનું એક પ્રયત્ન સમજવાનું.
એટલે એમ કહી સકાય. એ નની સફળતા જીવન નો અંત નથી.
હા તમારી વાત સાચી છે. દરેક ની સફળતા માંથી કઈક કઈક નવુંીખ શીખવાનું અને. આગળ વધવાનું એ પ્રયત્ન કરવાનું જ છે આપણને.
હા બહ સારી વાત કરી તમે નહી તો પડતાથી કરવારનું નહીિ પણ શીખવાનું ચાએ. અ જેમ કે આગળ વધવાનું કામ આવે.
હ એ સફળતા જીવન નો અંત નથી પરંતુ સફળતા તરફ રહી જતું મહત્વ. પગલું છે જે વ્યક્તિ પોતાની ભૂલો માંથી શીખે છે સત મહેનત કરે છે. અને હિંમત નથી હારતો તે એક દિવસ ચોક્કસ સફળ બને છે.
બઉ સારી વાત મળી મોટાભાઈ તાર મારાથી આ વાત થી મને ખબર પડી કે સફળતા. ત હું. હા નહી બનવું જોઈએ એની સફળતાથી શિક્ષને આપણને આગળ વધવું જોઈએ. આભાર જય શ્રી કૃષ્ણ મોર્તિ. હા, ભાઈ પછી મળીએ.